કેવુ ચાલે? જમી લીધું?
હવ જમીન તો કહીયએ હવે ચાનો ટાઈમ છે ને પાછો
હા હા ચાલો તારે જઈઍ વિશેષ કરી
હા રીસેસ ટાઈમન ચાર વાગી જ્યાં એટલે
હા હા રીસેસ આપતા હશે, ને કેટલા ટાઈમ આપ?
રિશેષ તો પંદર મિનિટ રિશેષ.
હમ હા બાઈસા અમે તો ફરવાયેલા હતા કોને આ બાજુ હમ વડોદરા બાજુ હા રામાપીરના દર્શન કરવા આયા છીએ.
ના ના યાર રોમાપીરના દર્શન કર્યું હોયે.
રાત પોક સીઝન વરસાદ તો નહી ઓછો વરસાદ હૈ.
કેટલા પોગ્યા તામ.
હા.
હાળ કેટલ પોગ્યા હ.
હાલ બઇસ આપડે ઓય સાચો પોક્યા.
સાચોર પોગ્યા એમન રાત્રે પોગસો હજુ તો.
હા રાત્ર પોકશું હાલ હમણાં નીકળ્યા જ છીએ નહી.
એવું સ એમન.
હ આ તો ભઈબધો બધા કે જાવું છે મું કઉં હડો તાણ આપડ રણુંજા રોમાપીરનો હુકમ થઈ જ્યો દર્શન કરી આઇએ.
હા ઈકો ગાડી લઇન ગ્યા.
હા ઈકો પોચ જણા સીએ કોન.
ચાલ. તો પછી રણુજા રણુજા એકલું જ જવાનું કે બી જવાનું પછી.
તે આપડ એ બાજુ જે જોવાલાયક સ્થળ આવતા હોય ને બધા જોઈને જ આવા. યથી જસલમેર જાવું છે.
પહેલા તો તમે એથી પોકરનગઢ જઈ આવજો.
હા ભૂક રણુજા જાહું ઈયાથી પહી પોકરનગઢ જાહુ હમ. પોકરનગઢમાં એક હ રાજા વખતનો ઇતિહાસ બધો કીધેલો હ ન.
આ બધો ઇતિહાસ બધો ત્યાં છે
ત્યાં હ.
અન પછી ત્યાંસી તો જ જવાય જેસલમિહાર.
જેસલમેર.
જેસલમેર મતો કેવું રાતમાં પોગ્રામ થતા હોય ત્યાંનું નું નૃત્ય બધું ચાલતો હોય આ નાઈટ શો ખરી. હા તો ભઈબંધો સાથે ગ્યા એટલ ઓર મજા આવે પાછી.
હા.
હા.
બોલો બીજું વરસાદ નું કેવું તમારી બાજુ.
વરસાદ તો અતાર તો નથી અતાર તો તડકો હ.
એવુ સ એમ.
હમ આ તો કોઈ નક્કી ના કેવાય સાંજના સમે વસાદ વાતાવરણ ચડીએ જાય.
હ સાચી વાત હ હાંજે વાતાવરણ વરસાદ નું થાય હ. અમ અમારે કોન ચાર પ ચાર પાંચ દિવસ પેલા આયો તો વરસાદ તાનનો હજુ આયો નહી.
ના અમાર બે દિવસ થઈ ગ્યા હજૂ નથી આવ.
હા હુંકુ રોહિતભાઈન પૂછું એ બાજુ વરસાદ ચેવો હોય એમને કોઈ નુકસાન થાય એવો તો નહી ને એમ એટલો બધો ને સુરત બાજુ પાહો વરસાદ બહુ પડે.
સુરત માં તો બહુ વરસાદ પડે ત્યાર તો પૂર્સ આઈ ગ્યું ન. તા પેલું એક કોમ્પ્લેક્ષમાં તો કેટલું પાણી ભરઈ ગ્યું બે માળ તો ડૂબી ગ્યા.
હા આ. એ શું કે રોડ બનતો હતો ને, એમાં કોઈક પાડા બેનલ મા આવેલા હતા, એટલે પાણી બધું પાછું પડીયું હતું.
અને બીજું કોઈ એ સાઈડ વરસાદ વધારે પડ્યો અમણે. એટલે વધારે પાણી ભરાઈ ગયું. તો તબીલામાં બધું ખાશું બો ડૂબી ગયુ, ભેંસ બેસ મરી ગયું હોય.
ભેંસો ને, એવુ આ વિડીયો જોયા હતા ખાલી મેં.
ના તો જેસલમેરમાં તો સફારી કરવા તમે જવાના હે.
જાવું રણમાં. હા, રણમાં જાવું હોય ને, સફારી કરવા. ઉટ ઉટ સબ ઉટ ઊટ ઉપર બેહવું છે, પછી ગાડી હાકવા આલે તો, ગાડી હાક
હવે ગાડી તો તમે ભાડે મળી જાય, તમે ફોટોગ્રાફી તો મજા આવે, વિડીયો બનાવો તો બનાવી શકો.
હા.
તો રણમાં મજા આવે યાર.
હમ, ત સુભ શું કરે હે?
હા, સુરો કોઈ ની હાલ ચાલીને, આવ્યો હ.
હા, હા, યાર ને, કોક વાટીઓ પડ્યો તો મટ્યો.
હ, એ તો દવા તો મટી ગયો ને.
હા, હા, ના કે ડોક્ટર જે એક પાટાનો હારો હે આપડે ઓળખીતો જ છે.
ના તો મટી ગયો, હવે દવા લાયા તા મહેસાણાથી.
હ, હા, હા, મતલબ માપી છે, વાટીયા પર લગાવવાની.
હા, મલમ વાટીયા પર લગાવાની.
હા. હા, હારું એવું બઉ, તકલીફ પડે એમ. જેમ ઝાંખો કર્યો હોય ને, એવું થાય આપડે તો. બોલો, બોલો.
બોલો ભાઈ તામારે શાંતિ? હલો.
હ, હો શાંતિ છે, ચાં-પોણી કરવા ઉભા રહ્યા હતા, કોને મી.
એવ આ કોઈ નઈ એમા સૂરત ચાલીને ગયા હતા. હ સુરો કે, પ્રોગ્રામ આવાનું, તમારે યાર અંગાત રણુજા બાજુ.
હમ, હા, રવિવારે જાવું એમ.
હ ને, તમા હંગાત આપો ને, તમે એકલા જતા રહયા.
અમા હંગાત થયા, આ ભાઈબંધ નો કે અવે જાવું હોય તો, એક ભાઈબંધ આવ્યો હતો બાર થી.
હમ, હમ.
નોકરી કરે, બહાર અમદાવાદ.
હા, હા.
તો એ આયા તો કાલનો કે, જાઉ જાઉ કરતો તો, આજે અમે નિકલી જ્યાં. અમી તો કોણ પાસાહી જવાના છીએ. આજ ગુરુવાર થયો ને, શુક્ર-શનિવારે તો આઈ જાહું, અમારે રવિવારે જવું હશે તો, આવીશ ગાડી લઈને.
જે જેસલમેર થી પાસા આવવાના તમે.
ના જેસલમેલ થી હ જેસલમેર થી પાસા આવશે.
એવું એમને તો ત્રણ દિવસ તો તમારે લાગે જ ને યાર.
હા, બે-ત્રણ દિવસ સાચા હમ.
સુર આપડો રિટર્નમાં તો માઉન્ટ આબુ જવા કેહતો હતો.
માઉન્ટ આબુ જાઉ તે આપણે હમણાં તો નહી જવું ને એ બાજુ તન જાવું હોય એટલે ગાડી લઈને આવીશ હું એટલે ભેગા ભેગું માર તો જોવા મળી જાય. હે ગધું શીખર ઉપર આવું. આપડે ઉપર જાહું ઉપર કઈક નજારો અલગ હોય જોવાનો.
ઉપર તોય નજારો તળાવ બળાવ વરસાદ પડતો હોય ત્યાં તો ત્યાં તો હરિયાળી એટલી મસ્ત
હ અને ઉપર તો જવું હોય કે આપ પડે આમ ઉભા હોય ને તો આપણે માથું અડીને જતું હોય ને એવું લાગે.
હા એવું ખરી પરચમ કે માઉન્ટ એવરેસ્ટ કેહવાય ઊંચામાં ઊંચો ગુજરાત એટલે
હા હા તમારે જવું હોય ખેતીવાડી પૈસાનું
ખેતી વાડીનું ચાલે છે તપાસને એવું આવ્યું કપાસ તો
આઠકાવા એમ ને એવું આવાનું હશે ને.
હા રંડા વાવાના પણ હજુ તો વાર હે ને થોડી મહિનાની જે
એટલે હવે તો શું કે છેેડે એવું તો થઈ ગયું છેતરમાં નહી થયું.
હા, વરાપ આવી ગયો પણ હજુ વાલ ના ચડાય વરાપ તો આવી ગયો. હજુ એક વરસાદ પડે પછી છેડી અને પડી રાખવાનું પછી કે રેને નવાઈ દેવાના કપાસમાં સારું આવે
હા ના કપાસ તો વરસાદ પડે ને એક વરસાદ પડે એટલે કપાસ તો જોર આવશે એની હા હા અવાજબ ફાવશે વરસાદનું પાણી હજું ખરી ને
કપાસમાં તો કેવું વરસાદ પાણી પડે એટલે કપાસ સારો થાય. ફૂલબૂલ આવે કેરીઓ આવ
હમ.
બે મહિનાનો કપાસ તૈયાર થઈ જાય છે
હા. કોણ નવો મહિના તો વ્યાહ આવી જાયલુ એનું
હા નવમા મહિનામાં ખરી
હમ.
અ નવમાં મહિનામાં કેવું? તું આ વરસાદ આયવા તો બગાડ થાય પાછું. હમ.
ના વરસાદ તો ઓછો હોયને હાલ આપલે વરસાદની જરૂર છે.
વરસાદની હાલ આપડે જરૂર હો પણ
હા અને માપનો પાહો આપડે સુરતમાં જેટલો પડેને એટલો બધો નઈ જતો આપડે
ના એટલો નહીં જતો ઓછો જો
ત વાવે તો ના કરી ક કપાહ વાયેલા બગલે
હ હાચી વાત તમારી.
આપડે તો ભગવાન માપનો આપો ને વરસાદ હમ.
આ બીજી જગ્યા અમુક જગ્યા પૂરાય જાય રજા રાજ બરા બધી જગ્યા પુરાય ગયા.
દીઓમા હમણાં એક નદીનો વિડીયો કાલ જોયો હતો ને મે તો કોઈ ગેસ ના બાટલા તણાઈને આવતા હતા અંદર
એ મેં સવારે જ જોતો હતો એ વિડીયો.
ગેસના સિલિન્ડર બધા વેણી, વેણીને ઉપાડી, ઉપાડીને ઘરે લઈ જતા હતા.
કંપની હતી ગેસની, એ નદીની બાજુમાં જ હતી.
હમ હમ.
તે પૂર આવી ગયો તો બધું તણાઈ ગયું.
હા હા. એટલે હું તો કો બાટલા આપણને મળતા નહીિ હોયહી કમ નથીને ત્રય ને જાર.
તમારે
હે આપડા ગરીબોને આરાન કરે એટલે ભાઈ એ તો ભગવાન એવું જ કરવાનું.
હા ગરીબો હરામ કર લાવું થવાનું છે યાર. કો પચીસ દિવસ તો લ નોંધાયા પછી પચીસ દિવસ તો રાટ જોવી પડે. બટન નોંધાયા પછી પચીસ દિવસ તો રા રહે જોવવી પડે.
હા અત તો મહિનો થાય તો એ નહી આપતા.
અને પછી પાછું ચાર દિવસ લાયને પરે પડ ત તો બર્ડરમાં.
હા. સાચછી વાત હૈ.
હ
ના બરોબર હુંયને તો કંપનીઓ તણે જાય તો.
શુંગો?
હય તો કંપનીઓ તણે જાયને તો બરોબર પેલા મોદી એ ક્યારે ક્યારે બાટલા લ્યા. અને હવે બાટલા મળતા નહ તો શું કરવાનું.
એેલ સાચી વાત છે તમારી, સાચી વાત.
એનો જ ફાયદો ગણ્યો ને.
હમ.
ક્યારે ક્યારે એકવાર મફત બાટલા આપ્યા એટલે હવે તમે પંદરસો રૂપિયા ભાવ હોય તો તમે બાટલા તો. ભરાવાના જ છો.
ફરાવાનું જ છે એટલે જ.
હા એટલે મહિના મહિને પંદરસો રૂપિયા, પેલાના પેલા જમાના નામ કેવું હતું કે સુૂલો દાખડા.
અને તમેતા રણો આશ્રમ કરવો પડશેને કે હોટલમાં?
ના અમે હોટલ રાખવાના હીએ.
ઓટો રાખવા?
હા ભાઈ બને ગાડી આગવાલી હ. એ આ કઈ છે હું બેઠા બેઠા તમારી વાત કરું ત.
ચાલો વટરમાં રોક જવાય.
હા, થોડું વરસાદનું વાતાવરણ જેવું છે કોણ
વરષદ માતારમ. હાલ તમને થોડા હ પાછું વાતાવરણ ચેન્જ થઈ ગયું પાછું.
હા હા.
હા તો પલટ વાર સા તરત પલટું આવી જાય.
સાાચી વાત છે.
થો બેસે બેસે તમારે કોણ ખરના કરશે?
હા કંધ હને.
હા હા, ફેમિલી સાથે નહી ગયાને ભાઈબંધ સાથે ગયા.
હા ભાઈ બંધો હાથે
આપ તમે કઈ
હા ગોઠવી દઈએ. એ ચો ના ના હા આપડા ઘરની ગાડી હે તમ તાર ખાલી તૈયાર થઇ જાયજો લઈ જઈશ હુ
હ એેલા રવા તમે આરામ કરો સોમવારનું સોમવાર ના નીકળ્યા
હવ તોય ચાલે સોમવારનું તમારે રજા હશે ને સોમવાનની તો
સોમવારની તો રજા રાખી દે હો ત્રણ દિવસ ની સોમ મંગળ ને બુધ ફરી આઈએ ત્રણ દિવસ
ચાલે હોવ
બોલો બોલો પવન લાગે તમારી બાજુ નઈ
પવન તો બહુ વે
હા હા તો તમે વાત કરજો શું કેશું હો
હા વાત કરી દીધી મેં પરેશ કેતો તું હાલ છ જણા જેવો થશે સા જણા તોઈ કોઈ ગાડીમાં સમજ જાય ને
સો જણા એમ હા હા ચાલ સો જણા હજ
છો ને તમે સાત જણા સાત ઈકોમ ના હમાય જાય બે જણા
હવ જ હવ હે ને ચાર, પોચ, છો, હાત હા ચાલે
હા તો ત્રણ દિવસો પ્રોગ્રામ કરાવો
હ આપડે પાહી પાસલી સીટ હે ને બે એ સોફા સીટ બનાવેલી એટલે તમે ત્રણ જણા તો આરામ થી આરામ કરી શકે એમાં
તો તો બરાબર છે નેચે સામાન આઈ જાય બે જણા લોબા પગ કરીને બેસવું તો બેસી ખરે
ની વાત હોય ને
પણ આપડે વધારે નહી આપડે રણુજાથી પોખરણ પોકરણ કરશે જેસલમેર જેસલમેર બે દાડા ફરવાના થશે
તો અમે તો ચેટલા વાગે પોહકીએ છીએ ખબર આખી રાત તો થાય જ હે હાલ સાચો થી નીકળી જયા બસ સાચો ચા પોણી કરવા ઊભા તા એ થી નીકળી ગયા.
બસ રાતે એક બે વાગે તમે પોહકી
હા હા એવું જ છે એમ ને હું તો પહેલી વાર જઉં રો
હોટલ બુક કરેલી છે કરાયલી હોટર બુક તમારે
ના કરી નહી
તો તો રાતે રાતે એક વાગે રાતે એક બે વાગે જોહી મળશે તમને હોટલ?
એ તો જોઈએ પહી ના ક ઓનલાઈન બુક કરાઈ દેહુ ચાલે ને
હો અને આપડે રિટર્નમા હ ન ટાઈમ વધે તો અંબાજી જવાનું છે.
હા હા ચાલે જઈ આવી શું. હ હા વધશે ને ટાઈમ તો આપડે એક શું એક દિવસ વધાર થાય શું વાંધો આપડો
ફરવા નેકળ્યા પછી શું હે
હ
દિવસ નહી જોવાનો આમ તેમ આમ
હા
હા, ચાલ હળ.
હા, તો ચાલ એ તો વળી જને સુદંત તો હોતો નહી, નેમ ગાલી બેસી રહ તો. હા, હા.
હ ત્ર મેન દવા લ દો મહેસાણાથી.
હા, હા, ગોળીઓ આલી હતી કે ભાઈ?
ના ટુ વાપેથી
ટુબ આવી હતી, એમને હા, હા.